હેલો હા કેમ છો?
હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં, તમે કેમ છો?
હાલમાં તો એકદમ મજામાં છે. શું તમારા ઘરમાં તમે જાણો છો કે હમણાં તો આપણે મોબાઈલ દ્વારા આપણે તો ઘણા બધા આપણેણા એટલે કે આપણે ઘર બેઠા તમે પણ તમારી સાથે એકદમ ફેસ ટુ ફેસ તો નહીં પરંતુ આપણે આવું વાતચીત સારી રીતે કરી શકીએ છીએ અને ફેસ ટુ ફેસમાં તમે જાણો છો કે ફોનમાં ઘણી બધી સુવિધા પણ આવી કે વિડીયો કોલ વિડીયો કોલ થી પણ આપડે તો હવે બધા એક બીજા સાથે વાતચીત કરી શકીએ છીએ પેહલા તો એવું હતું કે પેલા તો તમે જાણો જ છો કે પેલા તો પોતાને એટલેઈ પત્ર લખવા પડતા હો પછી પાંચ છ દિવસ કે મહિના સુધી રાહ જોવ પડતું હતું. એવું બધું હતું તે હિસાબે વાતચીત થતી ર હતી પરંતુ હવે તમે જાણો છો કે મોબાઈલના કારણે આપણે ઘર બેઠા આપણે દૂર દૂર વિદેશોમાં પણ આપણે ઘરથી આપણે ત્યાં વાત કરી શકીએ છીએ. તે બધી સુવિધા આવી ગઈ સોશિયલ મીડિયા પણ એટલું બધું પાવરફુલ થઈ રહ્યું છે. જેના કારણે હવે તો બધાને બધા લોકો એમ મોબાઈલ વગેરે ચાલી જ નહી શકે એટલે કે મોબાઈલ જોય જ બધાને એમ કારણ કે મોબાઈલ એ એ લોકો માટે ખુબ મહત્વનો અને એકદમ અ અગત્ય ન અંગ બની ગયું છે. તમારે શું માનવું છે આના વિશે.
હા જોવા જઈએ તો આજે મોબાઈલ ફોન ની જરૂર તો બધાનેજ છે કારણ કે એવું શું પહેલા શું હતું કે ફોનની જરૂર નહી પડે જેમ નહી ઉપયોગ કરીએ તેમ સારું હતું અને હાલમાં શું છે કે આપડ ધાર કે મેં જો ફોનને યુઝ કરું તો હું મે કઈ કામ કરી નહી શકું કારણ કે જે આપણે કસે પણ ગે હય સરકારી અધિકારી એ આપડે કઈક કરવું હોય ધાર કે આધાર કાર્ડ બનાવો હોય રેશન કાર્ડ બનાવું હોય કે પછી કોઈ પણ કામ કરવું હોય તો ત્યાં આપણને ઓટીપી ની જરૂર પડે ફોન નંબર ની જરૂર પડે એટલે આપડ પાસે ફોન તો હોવો જ જોઈએ કારણ કે એના વગર આપડું જીવન હવે તો એવું થઈ ગયું નિર્થક થઈ ગયું છે એના વગર આપણું જીવન સંભવ જ નથી એવું થઈ ગયું છે કારણ કે કશે પણ જઈ એટલે મોબાઈલ ફોન ઓટીપી એ તો જોઈ જોઈએ એટલે જોઈએ ફરજિયાત થઈ ગયું છે અને આપણેે તો ફોન નો ઉપયોગ તો કરવો જ જોઈએ ખુબ જ સારો છે અને હાલ માટે જોવા જઈએ તો ભણવામાં પણ આપણે એજ્યુ ભવિષ્ય માટે બાળકો માટે આ ફોન ઉપયોગ ખુબ જ સારી રીતે ઉપયોગમાં લઈ શકે છે કેમ કે એ લોકો વચ્ચે શું હતું કે કોરોના જયારે વાયરસ આવ્યો હતો એ ખુબ ઝેરી હતો ત્યારે એ બધા બાળકોનું એજ્યુકેશન અને જે કંપનીઓ પણ જાય છે તેમને પણ ક્યારે રજા રાખવાની કંનીઓમાં ક્યારે ચાલુ રાખવાની અને શિક્ષકોને પણ ક્યારે સ્કૂલમાં જવું બાળકોમાં શીખવા માટે અને ક્યારે નહીં જવું રજા મૂકવી અને આપણા દેશમાં કેવી રીતના વાયરસ ફેલા એ બધી ડીટેલ આપણે જાણકારી મેળવવી હોય તો આપણે મોબાઈલ ફોન નો ઉપયોગ દ્વારા મેળવી શકતા હતા અને અ ઓનલાઈન માધ્યમ દ્વારા બાળકો ભાણિયા હતા એટલે એ લોકોનું પણ એજ્યુકેશન એમ તો થોડું ઘણુ બગડ્યું હતું પરંતુ પૂરેપૂરું બગડ્યું નહી હતું એટલે મને ખુબ જ ગમ્યું હતું એટલે સોશિયલ મીડિયા એ રી એવી તમે પણ આમ જે કોરોના વાયરસ આવેલો હતો તમારી બાજુ પણ ફેલાયો હશે તમે પણ જાણતા હશો તો તમારે પણ તમારી બાજુ પણ બાળ લોકોને અને જે હોસ્પિટલ એક જોબ માટે એને કઈને કઈ રીતે તો ઉપયોગી થઈ જ હશે ને.
હા ભાઈ ઓબ્વિયસલી કારણ કે તમે જાણો છો કે કોરોનામાં એટલે કે એજ્યુકેશન માટે ઘણા બધા લોકો ઘરે બેસી રહે, તમે જાણો છો કે દસમા ના જે વિદ્યાર્થી હતા તે કોરોના વાયરસ આવેલો હતો અને બારમા ના પણ ઘણા બધા વિદ્યાર્થી તે લોકોને માસ પરમોશન આપી દેવાનું પરંતુ એ લોકો વાણા એલેક કે જે આપણે એજુકેશ- તમારા બધા જે વિદ્યાર્થી એટલે કે જે ટીચરો છે, પછી સરો છે પ્રિન્સીપલ છે તમે જાણો છો કે એ લોકે એ લોકે એવું કરેલું કે ઓનલાઈન મારફતે શીખવતા ને શું કરવા જોઈએ એટલે કે શું કોઈ પણ એટલે કે દસમા અને બારમા ન કોઈ પણ વિષય ચાલવ પણ મેં જોયું ત કે અમા જે ઘરમાં એક એટલે કે મારો ભાઈ હતો કે દસમામાં હતો અને તે એટલે કોઈ એવું એપ બનાવેલી તી જેના કારણે એ લોકો વિડીયો કોલ પર શિક્ષણ એટલે ભણાવતા હતા ઓનલાઈન જેના કારણે એવું પણ કોરોના વાયરસને કારણે આપણે કરવા પડેલું કારણ કે પછી કોરોના વાયરસમાં તમે જાણો છો કે, બધાના માસ પ્રમોશન જ મળી ગયલું હતું અને હવે એતો એજ છે કારણ કે જે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે જઈ શકતા નથી અને અમે પણ એટલે તો અમને પણ એ પણ યાદ છે કે અમે જે છોકરાઓ હતાં તે છોકરાને પણ આમ અઠવાડિયામાં ત્રણ દિવસ પુરાવતા અને છોકરીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ બુલાવતા એટલે કે, જ ખાલી છોકરાઓને જ ખાલી ત્રણ દિવસ બુલાવતા અને બીજા ત્રણ દિવસ છોકરીઓને એટલે કે સાથે ના બોલાવતા અને એક બેંચ પર ખાલી એક જ જણ બેસવાનું એવું પણ એ લોકોએ કીધેલું હતું. કારણ કે કોરોના વાયરસ તમે જાણો છો કે એટલો બધો ઝેરી અને ચેપી રોગ છે. જેના કારણે હવે તો આપણે તમારા દેશમાં તો ઘણા બધાં લોકો મૃત્યુ પામ્યા જ છે. કારણ કે એના લીધે તો દેશ એટલે કે ઘણા બધાં લોકોની મૃત્યુ થઈ તીને અને ઘણા બધાં ઘરો પણ બીખરી ગયા છે જેના કારણે હવે અમે તો સારી સ્થિતિ છે આપણી હવે તો કોરોના વાયરસ મીટી જ ગયો છે., પરંતુ હવે ચીનમાં તમે જાણો છો કે ઘણા બધાં પ્રકારના આવા રોગો તો થયા જ કરે છે. અને આવો તમે આવો કોઈ ઝેરી ચેપી રોગ પાછો નીકળી આવે તો પછી નુકસાનકારક જ છે, એટલે બહુ સાવચેતી રાખવી જોઈએ આપણે એટલે કે આપણા જે સ્વાસ્ થયો છે તે ખૂબ સાચું એટલે કે એને સ્વસ્થ રાખવું જોઈએ. જેના કારણે આપણને અ ઘણા બધા રોગો છે ચેપી રોગો તે નો લાગે એમ એટલે કે આપણું સ્વાસ્થ્ય ખુબ સારું રાખવું જોઈએ, અને બીજું કે સોશિયલ મીડિયા પર તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના સમાચાર કે અનેક પ્રકારના જે પણ બાર દેશના છે બીજા દેશ ના પણ આપણને સમાચાર મળી રહયા છે, કે શું ચાલી રહ્યું છે બીજા દેશમાં શું આપણે એટલે કે શું એટલે કે કયા પ્રકારના કોઈ પણ પ્રકારનું યુદ્ધ થયું છે, તે પણ આપણને સરળતાથી આપણે મેળવી એટલે કે સમાચાર મેળવી શકીએ અને બીજું તો તમે જાણો જ છો કે ટીવી ટેલિવિઝનના કારણે પણ તમે જાણો જ છો કે ઘર બેઠા બેઠા આપણે ઘણા બધાં પ્રકારના સિરિયલો છે, પછી સ્પોર્ટ જેવા જે બધા સ્પોર્ટ છે તેના પણ આપણે એકદમ લાઈવ અને આપણે એકદમ ચોકસાઈથી જીવી એટલે કે જોઈ શકીએ છીએ. શું તમે કોઈ તમારા ઘરે બધા કોઈ ટીવી જોવાનો રસ છે?
ટીવી જોવાનો રસ નઈ હોય છે. આમ બધાને ક્યારેક હોય છે, પરંતુ હું શું છે કે હાલમાં જે મોબાઈલ ફોન આવી ગયા સ્માર્ટ ફોન તેમાં પણ સ્માર્ટ ફોન જે આવ્યા છે તેના કારણે ટીવી નો ઉપયોગ જેમ પન જોવા જઈએ તો ઓછો થાય છે, પરંતુ અમારે ત્યાં શું છે કે એક રિવાજ જેવો બધી ગયો છે કે હવે અમે જયારે જમવા બેહીએ અમે જયારે બપોરે જમવા બેસીએ કે સાંજે જમવા બેસીએ તો સૌપથમ અમે ટીવીમાં તારક મહેતા મૂકીએ છીએ. કારણ કે એ તારક મહેતામાંથી અમને શીખવાનું પણ ઘણું બધું મળે છે, અને બાળકોમાં પણ સારા એવા સંસ્કારો અ એ લોકમાં નીકળે છે. એટલે કે બાળક પણ જોવ કઈ આમ તેમ હોય તો એ લોકો પણ સુધરી જાય છે એટલે મને ખુબ જ ગમ્યું છે અને તારક મહેતા તો જોવું જ જોઈએ ને ખાતી વખતે તારક મહેતા જોવાની કઈ અલગ જ મજા હોય છે, એટલે તારક મહેતાનો હું ખુબ જ શોખીન છું અને મજા પણ આવે છે અને સાથે-સાથે અમે જયારે તારક મહેતા ખાતા ખાતા જોઈએ છીએ પરંતુ જયારે ઊંઘી જવાના હોય છે. અમારું જે સાંજે જમવાનું પટી જાય છે પછી અમે શું છે કે સી આઈ ડી જોવા બેસીએ છીએ. શું કે સી આઈ ડીમાં પણ એવું બધું રહસ્યમાં એવી બાબતો બતાવવામાં આવે છે કે કેવી રીતે આપણે જે ખૂની હોય છે તેમને પકડવામાં આવે છે. કોઈએ ચોરી કરી હોય તો તેમને પકડવામાં આવે છે આ જેે એ દેશના જવાનો છે તે કેવી રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરીને જે ચોર હોય છે, જે એ લોકો જે કેવી રીતે ચોરી કરે છે તેનો બતાવે છે અને જે ચોર હોય છે તે પણ ખુબ જ બુદ્ધિશાળી હોય છે એટલે કે એ લોકો પણ એવી રીતે ચોરી કરે છે કે એ લોકો પકડાય નહીં, પરંતુ જે આપણા જે અ સી આઈ ડીના અધિકારી હોય છે. જે આપણા જે પોલીસ કચેરી હોય છે તે એ લોકોને કેવી રીતે કે બારે કે થી ચોર ને પકડે છે. તે બધું બતાવવામાં આવે છે સી આઈ ડીમાં એટલે એ ખુબ જ સારું ગણાય છે અને એ બધું જોઈને પણ કોઈ ચોર આપણેે પણ કોઈ બાળક હોય કે જે પાછળ જતા ચોરી કરવા માંગે એમ પૈસાની જરૂર પડે તો ચોરી કરવા પ્રેરાય તો એમણે પણ આ જ્યારે સીરયલ જોઈલી હોય તો એ પણ ડરી જાય છે કે મારાથી પણ કઈ ને કઈ સબૂત તો રહી જ જશે જેના કારણે મેં પકડાઈ જઈશ, એટલે એ પણ પોતાનું એ ટાળે છે. શું તમારે ત્યાં પણ તમે જયારે જમતા હોવ કે પછી સૂતી વખતે તારક મહેતા, સી આઈ ડી કે પછી કોઈ બીજું કાર્ટૂન કે સિરિયલ કે સિરીઝ એવું કંઈ જોવો છો તમે?
હા વરી એટલે કે મને તો કાર્ટૂન જોવાનું ખૂબ ગમે જ છે. કારણ કે કાર્ટૂનમાં જોવાની કાઈ અલગ જ મજા આવે છે અને તમે કીધું કે સિરિયલમાં તો તારક મહેતા તો હું મારા ઘરના પણ એટલા બધાં શોખીન છે કે એ કે જમવા એટલે કે જમવા બેઠા તો પેલા સૌ પ્રથમ તારક મહેતા જ જોવે છે, અને એ લોકોને તારક મહેતાનો અવાજ વચ્ચે લાઈટ ગઈ તો પછી એ લોકોને બઉ કંટાળો આવે છે એટલે કે તારક મહેતા ખાતા ખાતા જમવાની તો અલગજ મજા છે અને આજકાલ નાના નાના જનરેશન બાળકો છે તે લોકોને પણ ખૂબ ગમે છે અને એ તો જે સિરિયલ તારક મહેતા છે, એ તો ઘણા કેટલા વર્ષો જૂની છે કારણ કે મને લ મને છે કે લગભગ બે હજાર આઠમાં એ લોકોએ સ્ટાર્ટ કરેલું ફર્સ્ટ એપિસોડ તો હમણાં તો તમે જાણો છો બે હજાર છવ્વીસ ચાલે છે એટલે તો તમે કેટલા વર્ષો થઈ ગયા છે તમે જાણો છો, એટલે કે આ એટલી સિરિયલ ચાલે છે જેના કારણે હમણા હમણાં પણ ચાલી રહી છે ને એટલું એને એટલે કે એટલુ માર્કેટની જેટલે કે ખૂબ વધી રહી છે ટીઆરપી પણ એના કારણે પણ ટીઆરપી ખૂબ વધી રહી છે અને બીજું તો બીજું તો બીજું તો એટલે કે જેમકે સીરિયલમાં તો બીજું મને એમ તો સી આઈ ડી પણ હું જોઉ છું કારણ કે સી આઈ ડી પણ મને નાના હતા ત્યારે ખુબ જોય છે મારા ઘરના પણ કે નાના નાની કે પછી મારા પપ્પા લોકો પણ ખુબ ગમે છે અને સોશિયલ મીડિયા પર પણ આવી ઘણા બધા પ્રકારની મૂવી આવે છે પછી સીરીઝ આવે છે કે પછી ઘણા બધા પ્રકારના ભાગો આવે છે એટલે કે રામાયણ મહાભારત એ લોકનો પણ સીરીઝ એટલે મુવી પણ આવે છે તે પણ એટલી બધી એનિમેશન વાળું કાર્ટૂન વાળી પણ મુવી આવે છે શું તમે કોઈ આવી રામાયણ છે મહાભારત છે કોઈ એનિમેશન વાળી કઈ કાર્ટૂન તમે જોઈ છે?
હા એમ તો હું અહી બધું જોઈ કાઢ્યું છે, ને રામાયણ મહાભારત એકદમ મારો ફેવરેટ જેવું થઈ ગયું છે ઘણા બધા સંસ્કારો પણ અમારામાં ઉતર્યા છે અને અમારા જે બાળકો તેમનુ પણ પેલા શું છે કે તોફાનો કરતા હતા પરંતુ અમે એમને રામાયણ મહાભારત અને એમના પાત્રો વિશે સમજાયવું. અને જે અંદર નહી બતાવેલો અને એમની જે બુક હતી રામાયણ છે મહાભારત છે એમની બુક એ લોકોને વાંચવા કીધી એ લોકો વાંચ્યું અમારું માન રાખીને તો એ લોકોના પણ સારા એવા સંસ્કાર અ નીકળ્યા છે એટલે એ લોકો પણ સુધરી ગયા છે અને બીજું શું છે કે આજે સોશિયલ મીડિયા વિશે તમે વાત. કરવા જ માંગો છો તો મોટી વાત એક એ પણ છે કે સોશિયલ મીડિયાને કારણે જે આ થાંભલાઓ કે પછી જે ઉભું કરવામાં છે તેનાથી ખેડૂતોને નુકસાન થયું જ છે કે કારખાનાઓનો ઉપયોગ કેવી રીતે કરવો એમ ઘણું બધું બતાવામાં આવે છે તેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે પરંતુ એક રીતે જોઇયે તો ખેડૂતોને ફાયદો પણ થયો છે કારણ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ દ્વારા આપડે કઈ જગ્યામાં વરસાદ પડ્યો પછી આપણા ઘરનું તાપમાન કેટલું છે આપડે કસે બીજા દેશનું કે પછી બીજા રાજ્યનું તાપમાન જોવા માંગીએ કે પછી બીજા જિલ્લા ગામ કે એ બધા તાપમાન જોવા માંગીએ તો પણ આપણે ફોનમાં મદદથી જોઈ શકીએ છીએ. અને હાલમાં તો શું છે કે આપડે સોશિયલ મીડિયા દ્વારા આપેડે આપડી જમીન કેવી છે કાળી જમીન હોય કે લાલ જમીન હોય રેતાળ જમીન હોય એમ જમીનના પણ છ થી સાત પ્રકાર છે તો એ જમીનમાં આપડા બાજુ જમીન છે તેમાં કેવા પ્રકારની ખેતી કરવા જોઈએ તો આપણને વધારે લાભ થશે અને આપ આપણે જે ખેતી કરીએ તેને આપણે જે ફળ પ્રાપ્ત થયું તો એના ક્યાં વેચાણ માટે સપ્લાય કરવું જોઈએ અને હાલમાં તો શું છે કે ડિજિટલ માર્કેટિંગ દ્વારા પણ આપણે ડિજિટલ ફોનનો કે દ્વારા પણ અ વસ્તુ વેચી શકીએ છીએ. એટલે કઈ રીતે વસ્તુ ને ક્યાં વેચવું એ પણ આપણે ડિજિટલ માર્કેટ દ્વારા ખબર પડી જાય એટલે ખેડૂતને સારો એવો ફાયદો પણ થઈ શકે છે થઈ રહે છે તમે શું તમે કોઈ ડિજટલ માર્કેટિંગનોો ઉપયોગ કરીને વસ્તુ કે સેવાની ખરીદી કે પછી તમારી પાસેથી કોઈ વસ્તુ હોય તેને ડિજટલ માર્કેટિંગ દ્વારા વેચાણ કર્યું છે
હા ડિજિટલ માર્કેટિંગ તો મારા ઘરે પણ એના કારણે એટલે કે ડિજિટલ ઓનલાઈન શોપિંગ એટલે કે મેં ખુબ કરેલી છે કારણ કે ડિજિટલ ઓનલાઈન જે આપણે શોપિંગ કરીએ છીએ તમે જાણો છો કે ઘણા બધા પ્રકાર એટલે કે જે પણ આપણેે જે વસ્તુ ઘર વપરાસ માટે કે પછી આપડણે કોઈ શોપિંગ કરવા એ કપડાની શોપિંગ આપણને ઘરે બેઠા બેઠા કરી શકીએ છીએ અને એમાં પણ આપણને ઘણું બું ડિકશન મળી ડિસ્કાઉન્ટ મળી રહે છે એટલે કે જે દુકાનમાં આપણે ફેસબુ જવા કરતા આપણને હ ખા મળે છે સારું મળે આપણે હમ તો અમા જે કામ છે જેના કારણે એટ આપણે પાછા મળે અને પાહા આ ઓનલાઇન વિશે ઓનલાઇન જે માર્કેટિંગ છે તેના વિશે હું તમને કહીશ પાછું.
હા ચાલો મળીશું ત્યારે આપણે ડિટેલમાં જઈને વાત કરીશું.
હા સારું.